હેલો.
હેલો.
હેલો.
કેમ છો?
કેમ છો?
હું પણ મજામાં. શું કેતા હતા તમે કઈ પોલ્યુશન નો કે
હા હા.
હમ. તો શું કવાય તમને પોલ્યુશન કેવી રીતે થતું છે? મતલબ જો હવે તો એવું નથી કે ભાઈ પોલ્યુશન નું ઓછું થતું જે તો વધતું જ છે.
ટુ મિનિટા હા.
હા ઓકે.
અ આપણે બધા જનીએ છે એ પ્રકૃતિ આપને ઘણી સુંદર ભેટ આપી છે. શુદ્ધ હવા, પા સ્વચ્છ પાણી, હરિયાણી જમીન, ઝાડો, નદીઓ પર્વતો અને પ્રાણીઓ આ બધું આપણા જીવન માટે ખૂબ જરૂરી છે. પરંતુ આ જ માનોવ પોતાના સ્વાર્થ માટે પ્રકૃતિને નુકસાન પહોંચાય રહો છે. આ કારણે પ્રદુષણ દિવસે દિવસ વધી રહ્યું છે.
હમ એ તો છે જ નહી કેમ કે જો માણસો જેટલા પ્રદુષણ કરે ને એટલું કોઈ જ નથી કરતું અને એ જ પ્રદુષણો મતલબ હાનિકારક છે.
હા પ્રદૂષણ એટલે શું? અ જ્યારે હવા, પાણી, જમીન અને વાતાવરણ હા માહની કારણ પદાર્થો ભળ જાય અને તેથી મનુષ્ય પ્રાણી પક્ષી અને વનસ્પતિને નુકસાન થાય. ત્યા ત્યારે તેને પ્રદુષણ હવા
એ નહી પણ તમને શું લાગે પ્રદૂષણ
જયારે થાય તો એના લીધે કોણ જવાબદાર વધારે છે માણસ વધારે છે પછી એ નેચરલી વધે છે.
હમ. આપણી વાયુ પ્રદુષણ ની વાત કરીએ હવા આપના જીવન માટે આની આવશ્યક છે. હવા વગર મનુષ્ય થોડા સમય પર જીવી શકતો નથી. પરંતુ આજ ફેક્ટરીઓ માંથી નનીકલતો હમ્મ ઘુમાડો વાહનો ગઉ માથી નિકલતો ઘુમાંડો કચરો સા સળગાવથી તત્વો ઘોમાંડો અને પટાખડી ફોડવાથી ધતુ પ્રદૂષણ ના બધા કારણોથી હવા ગંદી થાય છે
હ એ તો તમને હાચું કીધું કેમ કે જો ફેક્ટરી વાથી નીકળવાો ધુમાડો બો મતલબ બહુ અસર થાય છે અને હવે જો જગ્યા જગ્યા પર એ વાહનો બી વધી ગયેલી છે કોઈ કોઈ જોવ એક એક દોઢ દોઢ કિલોમીટર હવે કોઈ પગે ચાલતો નથી જતો. કેમ પહેલા કેવો હતો કે ભાઈ કોઈ બી જતું હોય તો કોઈ બી પબ્લિક ટ્રાન્સપોર્ટ થી જતો હશે નહી તો પછી અગર ડિસ્ટન્સ ઓછો હશે તો એ પગે ચાલતો જશે પણ હવે એવું નથી કસે પણ જતા હોય તો એ બાઈક પર જશે નહી તો પછી ફોર વ્હીલર પણ માં જશે
હમ્મ હમ્મ વાયુ પ્રદૂષણથી લોકોને શ્વાસ લેવામાં તકલીફ થાય થાય છે. દમા ખાંસી સરદી અ ફે ફેફસાની બીમારીયા આંખોમાં બળતરા જેવી તકલીફો થાય છે નાના બાળકો અને વૃદ્ધ લોકોને આનો વધારે પ્રભાવ થાય છે એ માટે આપણે વાહન નો ઉપયોગ ઓછો કરવો જોઈએ. શક્ય હોય ત્યારે ચાલવું જોઈએ. અથવા સાયકલ ચાલવાવી જોઈએ સર્વ જનીક વાહનો નો ઉપયોગ કરવો જોઈએ.
હમ્મ એ તો તમે હાચું કીધું. એના લીધે જ આપણે મતલબ પોલ્યુશન બી ઓછું થહે અને આપણ સ્વાસ્થ પણ સારું રહે
હમ્મ. આજકલ લોક પ્લાસ્ટિકની થેલી ઓ બાતલો રેપર અને ડીસ ડિસ્પોઝેબલ વસ્તુઓ કે ટમેટા ફેકી દે છે પ્લાસ્ટિક જલ્દી નષ્ટ તમતો નથી તે જમીનમાં વર્ષો સુધી પડી રહે છે. કારની જમીનની તાકત ઓછી થાય છે અને ખેતી પણ ખરાબ અસર થાય છે.
એ તો તમને હાચુ કીધું કેમ કે જો જે ડિસ્પો ડિસ્પોઝેબલ જે પ્લાસ્ટિક રહે છે એ વધારે ટાઈમ સુધી એ નેચરમાં રહે અને એનાથી વધારે પોલ્યુશન થાય છે. અને જે પોલ્યુશન થાય પછી એનાથી આપણે અ સ્વાર્થ માટે બહુ તકલીફ થઈ જાય છે પછી શ્વાસ લેવા માટે પછી જો તમને કીધું આપડે આંખોમાં વધારે નહી દેખાય કોઈ ને શું ના ઓછો શું નાય સુનાઈ દે પછી બહુ જ છે હવે જો ડોક્ટર બી આપડે કે કે ભાઈ તમે પોલ્યુશન વગર નુ જે રે એ ખાઓ પીઓ અ એ પણ આપડે હેલ્દી જ રહેવાનું કે છે.
હા સાચું વાત છે. ભૂમિ પ્રદુષણ ઓછી કરવા માટે આપણે કપડાની થેલોની ઉપયોગ કરવો જોઈએ પ્લાસ્ટિકની થેલી જાળવી જોઈએ કચરો અલગ અલગ કરવો જોઈએ ભીનો કચરો અને સૂકો કચરો અલગ અલગ રાખવો જોઈએ એ ભીનો કચરા માંથી ખાતર બન બનાવી શકાય છે.
હમ્મ એ તો તમને સાચું કીધું ભીનો કચરો જો તમે એક ગ્ડામાં સ્ટોર કરીને એને એક બે દિવસ મૂકીને એકખત ખેતરમાં નાખવા માટે ખાતર તૈયાર થઈ જાય.
હા, ધ્વનિ. એવી જન થી માથે. માથું દુખે છે ઊંઘ આવતી નથી ચીડચિડા પણ થાય છે અને કાન ઉપર ખરાબ અસર થાય છે. વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં તકલીફ થાય છે હોસ્પિટલ સ્કૂલ અને વૃદ્ધાશ્રમ પસી વધારે અવાજ કરવો યોગ્ય નથી. આપને બીના કારન હોર્ન ના વગાડવો જોઈએ અને લાઉડ સ્પીકર નો અવાજ ઓછો રાખવો જોઈએ.
મેં તો તમને સાચું કીધું જો, હવે બહુ જગ્યા મતલબ. વગર કામથી હવે જો, હ... સ્કૂલ થઈ ગઈ, આ પછી તમે કીધું. કઈ..... જે જે જગ્યા પર આપડે લિમિટમાં હોર્ન વગાડવો. વગાડવું જોઈએ. તો પણ, એવું થઈ ગયેલું છે. કે, વગર કામથી હોર્ન વગાડ્યા કરે. પછી, એ જોવ.... સ્કૂલ ના બહાર ભી કોઈ કોઈ.... ગાડીના અવાજ ઓછા વધારે કરે. પછી, ત... છોકરાઓને મ... મન નહીં લાગતું હોય. આ સ્ટડીમાં....
હમ હં.... ઘણીવાર ગાય, કુતરા અને બીજા પ્રાણી પ્લાસ્ટિક ખાઈ લે છે. આના કારણથી તે બીમાર પડે છે. અને, ક્યારેક મરી પણ જાય છે. એ માટે આપણે પ્લાસ્ટિક મુક્ત ભારત બનાવવામાં યોગદાન...... આપવું જોઈએ.
હા એ તો તમે સાચું કીધું. કેમ કે, પ્લાસ્ટિક જેટલું વધારે આપડે વાપરશું. એટલું, પોલ્યુશન વધારે થશે. અને, આપણે.... પોલ્યુશન ઓછું કરવા માટે, આપણેે એને... ધ્યાન મૂકી જોઈ કે ભાઈ આપડે પ્લાસ્ટિક નહી વાપરવાનો. પછી, જો..... તમે પ્લાસ્ટિક વાપરવા નો ઓછો કરવાનો. હજુ, બીજું તો.... એ જો જાય પ્લાસ્ટિક. વગર કઈ રીતે આપણે યુઝ કરી શકો. તમને કીધું કે, ભાઈ... પોલીથીન એ જો કાપડ. એક કપડાં ની જે થેલી ને એ આપડે યુઝ કરી શકો. પછી, એ ઝોલા જેવો કોઈ રહે, આપડે બજારમાં. લેવા જાવ તો એ યુઝ કરી શકો.
હમ. પ્રદૂષણનો પ્રભાવ ફક્ત મનષ્ય પર જ નથી. પણ, પ્રાણીઓ, પક્ષીઓ, વાન વનસ્પતિ પર પણ થાય છે. જંગલો કાપોવાથી.... પક્ષીઓનું ઘર નષ્ટ થાય છે. પ્રાણીઓને..... ખોરાક અને પાણી મળતું નથી. ઘરના પ્રાણીઓની જાતિ, ઓછી અને...... થતી જાય છે.
એ તો તમને સાચું જ કીધું કેમ કે, જો આપણે ઝાડ અને જંગલો.... કાપતા છો. ત્યારે જે પશુ પક્ષી હોય એને રહેેવા માટે જગ્યા જ.... નહી રહેતી, પછી એ ક્યાં જશે? એ તો પછી.... જંગલ થી નીકળીને સિટી તરફ..... આવે ત્યારે જંગલી પ્રાણી રહી ગયા. તમારા, એ પછી સિટી માં ઘુસી જાય તો, કોઈને નુકસાન કરે પછી આ.....
હમ હ. હ અ.... વૃક્ષો ના સાચા મિત્ર છે ઝાડુ હવાની શુદ્ધ કરે છે ઓક્સિજન આપે છે છાયો આપે છે ફળો આપે છે અને વર્ષા માટે પણ મદદ કરે છે એ માટે આપને વધારે ને વધારે ઝાડો લગાડવા જોઈએ ફક્ત ઝાડ લગાડ્યું જ નથી. પણ, તેની સંભાળ પણ રાખવી જોઈએ. વિદ્યાર્થી તરીકે પણ આપણે પ્રદુષણ..... ઘટાડવા માટે ઘણું કરી શકીએ છીએ. સ્કૂલમાં સ્વચ્છતા રાખવી. કચરો ડસ્ટબિન મા નાખવો, પાણી બચાવવું, બિજલી.... બચાવું પ્લાસ્ટિક નો ઉપયોગ ઓછો કરવો અને બીજાને પણ જાગૃતિ કરવા બી આપની જવાબદારી છે ઘરમાં પણ આપણે નાના પ્રયાસ કરી શ અ કે એલી જરૂરી ન હોય ત્યારે લઇટ પંખો અને ટીવી બંધ કરવા જોઈએ પાણી નો બગાડ ન કરવો જોઈએ શાકભાજીના છિલકા અને બીના કચરા માંથી ખાદ બનવી શકાય છે બાજાર જતા સમયે કપડા ની થેલી જેવી લેવી જોઈએ
એ તો તમને હાચું કીધું કેમકે આપડે જેટલો એનો ધ્યાન રાખશો ને એજ આપડા લીધે સારું પછી એને અગર આપડે એના પર ધ્યાન નહી રાખશો તો પછી આપણે વધારે પોલ્યુશન નો સામનો ન કરવો પડે
હમ્મ
ચાલો પછી વાત કરીએ તમારા વાત કરીએને મને બહ જ જાણકારી મયડી પછી વાત કરીએ આપડે
હા